હલો.
હલો.
હલો.
હા કેમ છો? જે શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ બસ મજામાં. તમારો અવાજ બઉ ધીરો આવે છે.
નહી ધીરો જ આવે છે તમારો એકદમ ધીરો અવાજ આવે છે.
હા હા કઈ નઈ ધીરે ધીરે સાંભળીએ.
હા હા હા હા.
બરાબર તો આજે આપણે વાતચીત કરવાનો જે ટોપિક છે. એ છે દૈનિક જીવન માટે ટેક્નોલોજી ઉપયોગ
હમ હમ હમ હ, અચ્છા હા.
હા તો આજકાલ આપણે બધા ટેકનોલોજી રોજબરોજના જીવનમાંથી રીતે વાપરતા હોઈએ છે. એનું ધારણ કે ગમે ત્યારે, કેટલાય સમૂહ પારપ લોકો લોકો રહે આખી દુનિયામાં, એની સાથે વોટ્સએપ કોલિંગથી કનેક્ટ થઈ શકીએ, વિદન સેકન્ડ્સ
હમ.
બરાબર. પેલા તો કોઈ માણસ જતું હોય તો એની સાથે કોઈ કાગળ પત્ર કોઈ ટ્રંકો લાવે એ વખતે જ વાત થઈ શકતી અને વિડીયો તો, જોવાનું પોસિબલ જ ન હતું, એ વ્યક્તિ જય્યારે દસ બાર વર્ષે પાછો જય્યારે ઈન્ડિયા, આવે વાત કરી શકાય. હવે એવું નથી રહ્યું, તમારું શું કેવું છે?
હા બરાબર છે ટેકનોલોજી થી ઘણું બધું આગળ આવી ગયું છે બધા સ્માર્ટફોન યુઝ કરવા માંડ્યા છે હવે, પેલા તો આવું કઈ હતું જ નઈિ ને પેન થી બધા લખીને પત્ર લખતા, ક્યારે ક્યારે સમાચાર મળે, મેસેજ સમાચાર મળતા વાર લાગે ને પેલા એવું હતું, કે આપણે અહ પત્ર લખીને મોકલ્યો હોય આપણે કાંઈ પણ સારા કે નરસા સમાચાર, કોઈ પણ વ્યક્તિને મોકલવા હોય, તો એમાં શું થાય કે ટાઈમ ઘણો લાગી જતો તો. અત્યારે આ ટેકનોલોજીના હિસાબે છે તમે એની સાથ થે તરત કોન્ટેક કરી આઇપુ કાંઈ પણ સમાચાર હોય તમે ત્યાં સુધી તરત પહોંચાડી શકો એ લોકોને, અને એને ફેસ ટુ ફેસ વાત કરવી હોય તો એ પણ વિડીયો આહ વિડીયો કોલની તે હવે, વ્યવસ્થા થઈ ગઈ છે એટલે ડાયરેક્ટ આપણે વ્યક્તિને જાણે સામે બેસીને જ વાત કરીએ છીએને એવું જ આપણને લાગે એમ.
હમ્મ બરાબર છે, એકદમ સાચી વાત છે તમારી. એવું લાગે જ નહિ કે વ્ય તી ગેરહાજર છે આપણે ઘણી વાર, રેગ્યુલરલી પણ આપણા માતા પિતા સાથે જે દૂર રહેતા હોય કે, અહ એ બધા સાથે પણ કનેક્ટેડ રહી શકીએ છીએ ટેકનોલોજીની મદદથી, જેથી એમને પણ એકલવાયા પણ નહી લાગે અને આપણને પણ એમની ખબર અંતર લીધાનો સંતોષ થાય, બાકી પેલા તો આપણે જયારે મળવા જઈએ દૂરથી ફિઝિકલી ત્યારે જ એમને જોઈ શકાતા હતા.
હમ્મ પીઅત્યારે તો હવે બધી જ જગ્યાએ આ શું કેવાય, સ્માર્ટ ફોન નો ઉપયોગ થઈ ગયો છે. ટેકનોલોજી બધી જ જગ્યાએ આવી ગઈ છે. આપ રૂટીનમાં હવે એના વગર ચાલતું જ નથી આપણને. જ્યાં જુવો ત્યાં ફોન ની જરૂર જ પડે છે આપણને ગમે તે આપણું કામ હોય ઓફિસ વર્ક હોય ઘરનું કઈ કામ હોય, ઘરનું કઈ ગ્રોસરી મગાવવાનું હોય કે કાંઈ પણ હોય ઓનલાઈન ઉપર થઈ ગયું છે ને, જ્યારે તમે જે વસ્તુને જરૂર પડે, દસ મિનિટમાં તમારો ઓર્ડર તમારી પાસે આવી જાય છે. એટલે તમારે હવે બહુ એની રાહ નથી જોવી પડતી હવે બધું ફટાફટ થઈ ગયું એમ. ટેકનોલોજી એટલી ડેવલોપ થઈ ગઈ છે ને તો બધું જલ્દી એનું કામ થઈ ગયું છે. પેલા તો શું સમય લાગતો, આપણે ઘરેથી બહાર નીકળીને ત્યાં દુકાન સુધી પડે અને દુકાનને પાછો બપોરનો ટાઈમ હોય તો ઘણી વાર દુકાન બંધ પણ હોય છે, અને રાત્ર નવ દસ વાગ્યા પછી વતુ મળતી નથી બધી દુકાનો બંધ થઈ જાય છે એમ, તો આ ટેકનોલોજી ના હિસાબે શું છે તમે દસે કે રાત્રે ગમે ત્યારે તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો, તમને તરત મળી રહે એમ.
હા, એકદમ સાચી વાત છે હવે, કોઈ વસ્તુ વગર ચલાવી લેવું પડે અથવા એના માટે રાહ જોવી પડે અથવા બહ પ્લાનિંગ કરીને, ખરીદવી લેવું પડે એવી મોટે ભાગે શહેરોમાં જે મોટા શહેરોમાં તો પરિસ્થિતિ એવી નથી રહી, હજી ગામડામાં કદાચ પર્વતીય વિસ્તારોમાં કે એમાં થોડું આ રીતનું એકદમ નહી થયું હોય પણ, ઈન જનરલ મેટ્રો સિટીઝમાં તો આ રીતે ફેસિલિટી આવી જ ગઈ છે કે ગમે તે ખૂણે તમે મંગાવો કોઈ વસ્તુ એટલે દસ થી પંદર મિનિટમાં હાજર થઈ જાય.
હા.
અને ચ આની સાથે સાથે મોબાઈલ નો જે ઉપયોગ છે એની સાથે સાથે આપણને આ આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ લોકો પોતાના દૈનિક જીવનમાં ઘણો યુઝ કરે છે. પેપરમાં પણ ઘણી બધી એને માટે વિગતો આવે છે, અને લોક કો આજકાલ ગૃહિણીઓ પણ બધી એ આઈ નો યુઝ કરીને નવી નવી વસ્તુઓ શોતી થઈ ગઈ છે. તમારું શું કેવું છે એ બાબતે?
હા ના બરાબર છે. ગૃહિણીઓને એજ વાત છે ને, ગૃહિણીઓને હવે કોઈ વસ્તુ ની જરૂર પડે તો ઈ લોકો તરત મગાવી લે છે. એમ એને કઈ બહુ રાહ નથી જોવી પડતી વસ્તુની. પેલા તો એમ થતું કે અવર મહિનો પૂરો થશે ત્યારે એક સાથે બધી ગ્રોસરી લઈ લેશું. અને વચ્ચે કઈ ખાલી થઈ ગયું હોય તો હવે આ ટેકનોલોજી ના હિસાબે એ ફટાફટ થઈ જાય છે ને એનું. કોઈ પણ સામાન આપડે મંગાવ્યો હોય તો એ જલ્દી આવી જાય છે, બહુ રાહ નથી જોવી પડતી આપણે દસ પંદર મિનિટમાં તો તમારે બધું ઘરે મળી જાય છે તમને એમ.
સાચી વાત છે, અને એઆઈ ને પણ ઘણા જેમ કે મારા કોઈ સગામાં છે એમના હસબન્ડને ડાયાબિટીસ છે, તો એ જ મને કહેતા હતા કે, હું તો એ આઈને પૂછું કે મારા હસબન્ડને ડાયાબિટીસ છે તો એમને એમને કઈ કઈ વસ્તુ બનાવીને ખવડાવી શકું? એટલે એ આઈ બધા જવાબ આપી દે એટલે આજે ઘણી બધી વસ્તુ જે પેલા મોટા મોટા બુક્સ શોધવી પડતી હતી, આમ આયુર્વેદ ની ક વસ્તુ કે કોઈ બીજી એ આજકાલ એ આઈ આપણે ચપટી વગાડતામાં જવાબ મળી જાય. જો કે એમાં ભયસ્થાન એ છે કે જવાબ કંઈક ખોટા પણ હોઈ શકે છે એના વિશે પણ રિસર્ચ ચાલે જ છે કે, અમુક વાર એ ગેરમાર્ગે પણ દોરતું હોય છે પણ એટલે એના એને આપણે સેન્સબલી યુઝ કરીએ તો વાંધો ના આવે. બધી જ વસ્તુ એ એ આઈની કલી માનવાની જરૂર નથી, આપડી પોતાની બુદ્ધિ એ આઈ ની જે વાત છે એની ઉપર રાખવી જ પડે.
એઆઇ છે હમ્મ. એ આ એક આપણે આમ આમ હાથ વગું હથિયાર જેવું થઈ ગયું કે આપડે જયારે કાઈ પણ આપડા મનમાં એક પ્રશ્ન આવે આપણને એમ થ આ પ્રશ્નછું છે તો એ આપને બધું જ કરી આપે છે આપડું હેલ્થ નું હોય કે ઘરનું કઈ પણ હોય કે ક આપણે એમ થાય શું બનાવવું છે એનું કઈ પણ હોય કે જે પણ કઈ હોય એક ગુરુજી જેવું કામ કરે છે બધું જ મા ગદર્શન આપણને એ આપે છે બહાર જવા માટે ક આપણે કયા કયા ફંક્શનમાં શું કેવી રીતે તૈયાર થ અધું જ હવે એ કરી દે છે આપણને તૈયાર એક ગુરુજી જેવું કામ કરે છે.
બરાબર છે. હમણાં જ મારા એક સગા હતા તો એમના ઘરે ગયા ત તો કે જેની દીકરી પણ આવી છે તો એમ કે છે કે ઘરે કોઈ દિવસ એમના ઘરે ઘણા બધા ફૂલછોડ છે તો કોઈ દિવસે પાણી પણ નથી નાખતી અને ત્યાં સાસરે જઈને એને એટલો સરસ ગાર્ડન બનાવ્યો છે અનેને બિલકુલ એમને પૂછ્યું નથી બધું યુટ્યુબ ઉપર અને બીજી રીતે જોઈ જોઈને બધી ઇન્ફોર્મેશન એ આઈ પરથીને એ રીતે લઈ લઈને એને સરસ મજાનો ગાર્ડન બનાવ્યો છે એટલે આજની જનરેશન આ રીતે કામ કરે છે એમ આપણે કેવું બધું વડીલોને પૂછીને જાણતા ત કે શીખતા ત એવું હવે નથી રહ્યું હવે જે વડીલ છે જે ગુરુ નું કામ કરે તમે કીધું કે એઆઈ એ છે ગુરુનું કામ કરે છે કે ઇન્ફોર્મેશન ત્યાંથી લોકો લે છે એમ આપણા વડીલોને પૂછવાનું બહ જરૂર નથી વડીલો કદાચ કઈ ક તો એની સાથે બેચાર સંભળાવી પણ દે